કે બસ ફન ફન બસ ફાઈન તમે કેમ છો? તો
મજામાં એકદમ સારું ચાલે છે.
બસ ચાલ્યા કરે. જો ને આ બધું કેવું બધું ચાલતું છે અત્યારે તો કેટલું બધું રાજકારણ બધી જગ્યા પર આપણે જોઈએ તો બધું કઈ ને કઈ કઈ ને કઈ કોણ જાણે આપણા દેશનું હવે શું થવાનું છે ને જે રીતે આપણે કહીએ કે ભાઈ રાજકારણ જરૂરી છે પણ હવે આપણે આમ જ મેં આજે એના જ માટે થોડુંક વિચાર કરતી હતી અને ન્યૂઝ પણ જોતી હતી તો હું એ જ વિચાર કરું કે હવે લોકોના વિકાસ માટે ચાલો આપણે એમ કહીએ કે આપણે રાજકારણ જરૂર છે જરૂરી છે. પણ છે ને એમાં એવું છે ને કે અત્યારે છે ને લોકોનો વિકાસ કરતા છે ને લોકો બધા પોતાનો ફાયદો જ કરે છે અને લોકોનો વિકાસ તો એક સાઈડ પર જ રહી ગયો છે એમ તમારું શું કેવું છે.
હા એકદમ સાચી વાત છે તમારી અત્યારે જ હાલમાં જ તમે જુઓ કે પરિસ્થિતિ કેવી આવીને ઉઊભી રહી ગઈ છે દેશમાં આપણેે એમ વિચારતા હતા કે રાજકારણની દ્રષ્ટિએ જો જોઈએ તો આપડો દેશ કોઈ સારા છે અને વ્યવસ્થિત હાથમાં છે એવું વિચારતા હતા પણ તમે જુઓ કે પેલા આપડે કોંગ્રેસને ગમે તેમ કેતા હતા કે લોકો કામ નથી કરતા આ નેતા કામ નથી કરતો પેલો એમએલ એ કામ નથી કરતો એમ વિચારતા હતા. પણ એવું છે જ નહી અત્યારે બી તમે જોઓ કે અત્યારની આપણી હાલની સરકાર છે તે પણ ક્યાં એટલું બધું કામ કરે છે અ તો કેટલું બધું દેવું કરી નાખખ ઉલટાનું એમણે તો હજુ આપડી અર્થવ્યવસ્થા ગાડી નાખી છે અને એ લોકોએ તો કેટલી ખરાબ પરિસ્થિતિ આવીને ઉભી કરી દીધી ખાલી પોતાના ખિસ્સા ભરે છે અને બધું એ લોકોનું જ સારું થાય તેવું પરિસ્થિતિ લાવીને ઉભી કરી દીધી. અ તમે જોુઓ આપડણે કેટલો ટેક્સ આપીએ છે આપણા પર નવા નવા કાયદા લાવીને મૂકી દે છે કે તમારે જીએસટી આપવાનો તમારે આ ટેક્સ આપવાનો તમારે પેલું વેરો આપવાનો અ તો એમ કરીને આપડા બધા પર લાગુ કરીને મૂકી દે છે આપણે બિચારા સામાન્ય લોકો તો બધું ભરીએ પણ છે પણ એની તુલનામાં આપણને શું ફાયદા મળે છે આપણે તો કોઈ પણ ફાયદો તો લેતા નથી સરકારની કોઈ બી યોજના ન કે કઈ એ વસ્તુ નો લાભ તો આપણને મળતો જ નથી એટલે એવું જ છે બેન શું કેવો તમે તમને કઈ છે કઈ ફાયદો મળે છે.
ના ફાયદો તો નહી પણ તમે જે વાત કરી ને તેના ઉપર હું એજ વિચ વિચાર કરતી હતી તો મેં એજ વિચાર્યું કે આનો મોટો કારણ છે ને ભ્રષ્ટાચાર છે હવે ભ્રષ્ટાચારમાં એવું છે ને કે લોકો છેને પોતાના સત્તા નો ખોટો ઉપયોગ કરીને વ્ય વ્યક્તિગત લાભ મેળવા મેળવવાનો પ્રયત્ન કરે છે અને સમાજ માટે એ વસ્તુ નુકસાનકારક છે ભ્રષ્ટાચારના કારણે આજે એવી પરિસ્થિતિ છે કે સરકારની જે યોજનાઓ છે તેનું સંપૂર્ણ લાભ છે અને સામાન્ય લોકો સુધી પહોંચ નથી અને તેના કારણે એ પેલું કેવું છે કે આ બધી વસ્તુનો છે ને ગેર ગેર રીતે બધી વસ્તુનો ગેરફાયદો થાય છે ગરીબો સુધી એ વસ્તુ પહોંચતી નથી મિડલ ક્લાસ લોકો પણ આમાં પીસાય છે જે પૈસા વાળા છે એ લોકોને કઈ ફરક પડતો નથી અને એના કારણે શું છે કે આ જેમ મેં તમારે કીધું કે ગરીબ મધ્યમ વર્ગના લોકો વધુ અસર અનુભવે છે કારણ કે તેઓને પોતાના હક માટે પણ મુશ્કેલીનોો સામનો કરવો પડે છે આજે ગરીબ માણસ બિચારોવું અવાજ કારણ કે ગરીબને કઈ ખબર જ નથી. જ્યાં મધ્યમ વર્ગની વાત આવે તો મધ્યમ વર્ગના લોકો તો શું છે કે ભાઈ પોતે જ પોતાની દિન જરૂર રોજની જે જરૂરિયાતની વસ્તુઓ છે એજ કે નોકરી અને એનામાં જેટલા બધા બિઝી હોય એટલા બધા વ્યસ્ત હોય. કે આ બધા સરકારને સવાલ કરવાનો સમય એ લોકો પાસે હોતો જ નથી એટલે મને એવું લાગે છે કે સત્તાનો દુરપયોગ અને કાયદાનો યોગ્ય અમલ ન થવો તેના મુખ્ય કારણો આ આજે શન ની જે સરકાર છે તેના મુખ્ય કારણ હોય છે પછી કોઈ બી સરકાર આવે આ એક ભ્રષ્ટાચારનો જે બીમારી જે આપણા અ મન્સ કહે ને કે આ રાજકારણને જો લાગે છે ને લોકોમાં ભ્રષ્ટાચાર ની આ બીમારી જ્યારે આવે જ કે જેવું એ લોકો સત્તા પર આવે એટલે ખબર નહી એ લોકોની નિયત જ બદલાઈ જાય છે. એટલે જે ભલું કરવાના બદલે એ લોકો પોતાનું ભલું વર્ચ લોકો નું ભલું નથી કરતા. હવે અત્યારે તમે જો તો આપડા અહ વલસાડની જ હાલત તમે જોવ કે રસ્તાઓની હાલત કેવી થઈ ગયેલી હતી, અને આ કઈ નવું નથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ હોય છે. વ જેવો પહેલો કે બીજો વરસાદ પડે એટલે રસ્તાઓની તમે હાલત જોઉ કેટલા લોકો મરી ગયા એના અંદર કે લોકો ના એક્સિડન્ટ થયા. હું તમારે પર્સનલી મરી જ વાત કરું તો મારા ફાધર જ બે વાર પડી ગયા, ઇવન મારું પણ એક વખત એક્સિડન્ટ થયું. એટલે આ બધી વસ્તુ એવી છ છે ને કે ઘણી વાર આપણને ખબર જ છે કે ભાઈ દર વખતે આટલો વરસાદ ને આનાથી વધારે જ વરસાદ આવે છે, એટલે એક વખત ના સારા રસ્તા કેમ નથી બનાવતા તેજ મને હજી સુધી સમજ નથી પડતી, એટલે બધી રીતે આપણને બીખ જ લાગે કે ભાઈ આ કઈ બી બાજુથી આપણે છેલ્લે આ રસ્તા માના ખાડાના લીધે કરીને બી આપણે પડીને આપણે ઝખમી કા તો થઈ જશું, કા તો આપડી મોત થઈ જશે. એટલે આ એક ભ્રષ્ટાચાર નો સૌથી મોટો એક્ઝામ્પલ મને આપણા શહેરમાં દેખાય છે, કે રસ્તાઓ મેં આજ સુધી અખ અખું વરષ સારા જોયા જ નથી. અત્યારની તારીખે ભી તમે જોઓ કે ભઈ વરસાદ પ-પ પઈતો ને દિવાળીના લગોલગ રસ્તાઓ બધા બનાયવા પણ જ્યાં રસ્તા બને એટલે કઈક પાઈપલાઈન નાખવાને ખોદી નાખે, કાક કઈક કરવા માટે ખોદી નાખે, અને પછી ખોદે તો ખોદે પણ એને સરખું કર કરે જ નહીં, એટલે લોકોને એવું જ ખોદેલા-ખોદેલા માંથી જ જાવાનું, આવવાનું અને એ એવું ને એવું જ રહે અને લોકો કેટલું કમ્પ્લેન કરે છે તો પન એમાં સુધારો આવતો નથી. અને એવું ને એવી જ પરિસ્થિતિમાં લોકો બી પછી શું કરે કે બડબડ કરતા જાય ને ચલાવતા જાય, આ વસ્તુ એમાં કેહે છે ને કે લોકોને હવે એવું છે કે આદત જ પડી ગઈ છે કે ભાઈ આવા ખાડાવાળા જ રસ્તાઓમાં અમારે રહેવાનું છે. એ સિવાય બીજી ઘણી બધી પ્રોબ્લેમો છે, એટલે આ એક મને એવું લાગે છે કે કરપ્શન નો એ એક્ઝામ્પલ જો આપણે આપણા આજુબાજુ જોઈએ ભ્રષ્ટાચાર નો એક્ઝામ્પલ તો એ આ એક મને નગરપાલિકાનો દેખાય છે કે જે રસ્તાઓ બી એક સરખા બનાવી નથી શકતું. બરાબર છે ને?
એકદમ સાચી વાત છે તમારી, અને બીજું આ તમારી સાથે વાત કરતા જે મને વિચાર આવ્યો તે પોતાની સત્તા નો દૂર ઉપયોગ બી બહું કરે છે, જેને આપડે બ્યુરોકેસી કહી શકાય છે. એ લોકો કેવું કરે છે કે જેમ કે અત્યારે હું છું તો હું એકદમ સામાન્ય માણસ છું. પણ ધારો કે હું અહ ચૂંટણીમાં વિજેતા અહ થઈ તો પછી મને સત્તા મલી ગઈ તો જયારે મને સત્તા મલી એટલે મરી આખી રોનક જ બદલાઈ ગઈ, એટલે સત્તા પર આવ્યા પછી છે ને હું તમને જોતી જ નથી. તમે કોણ છો, એ ઓળખતી જ નથી. એટલે તમે મારા માટે જે સારા કામ કરેલા હોય, તમે મને વોટ આપીને જીતાયડું હોય, તે તો હું ધ્યાનમાં લેતી જ નથી. તમે કોણ ને હું કોણ. અહ મને તમારી જરૂર પછી પાછ છું બીજા ઇલેક્શન માં વોટ માટ ટે જોઈશે, ત્યારે પછી દેખા જાયેગા એમ કરીને, એવું જ છે એ વસ્તુ. એ પણ બહુ જ ખરાબ કહેવાય કે આપણે છે ને આપણી સરકાર જે છે ને એ બધાને સાથે લઈને ચાલત નથી આજે તમે જુવ એ બધી જ રાજ્યોમાં છે ને અલગ અલગ રીતે બધાની વચ્ચે છે ને ફૂટ પાડી દીધી છે એ લોકો એ એ લોકો કેવું કે ધર્મ ના નામ પર કામ ના નામ પર પછી આપડી વાના આપડી આ જાતિ ના નામ પર બી આપણને હેરાન કરે છે એટલે આપણને બધાને ને એક થવા દેતા નથી પછી અત્યારે બી તમે જોુઓ કે આપણને કોઈ પણ જાતની એ લોકો કોઈ પણ જાતની ફેસલટી નથી હવે તમે હોસ્પિટલમાં બી જાઓ તો ગવર્મેન્ટ હોસ્પિટલો કેવી છે કે ત્યાં તમને પેલા પૂછવામાં આવે કે તમે કઈ એમાં આવો છો એમ કરીને તમારી પાસે આ કાર્ડ છે. તમારી પાસે પેલું કાર્ડ છે તમે આ યોજના થી જોડાયા છો તમને તમારી પાસે મેડિક્લેમ છે તને આ હોય તો અમે તમને આ ફાયદો કરે આપીએ ને તો તમને નહી થાય ને તો તમે આ જગ્યાએ જાઓ પેલી ધક્કે ખાવ ફલાની જગ્યા જાઓ એટલે આ બધું છે ને એ લોકો કેવું છે કે આ બધું એ લોકોની એક નાકામયાબીની નિશાની છે કે એ લોકો સામાન્ય વર્ગ જે તમને વોટ આપીને તમને ખુરશ પર લાવે છે. પણ તેને જ તમારે પછી હેરાન કરવું અને કોઈ પણ જાતનું છે ને એમને લાભ નહીં આપવું એમ અ આપણને આર્થિક લાભ તો એ ઓછું જ આપે છે પણ તેની સાથે સાથે છે ને આપણે અ જે તમે કીધું તેમ કે રસ્તાઓ બનાવે જ નહીં એમ કરીને તો આપડે આ ર રસ્તા નહી બનાવે તો આપ આપણે સામાન્ય જનચર્યા કેવી રીતે આપડી ચલાવીવી અત્યારે બી તમે જોઓ કેટલી મોંઘવારી આપણા રાજ્યમાં દેશમાં કેટલી મોંઘવારી છે આટલી બધી મોંઘવારી તો હતી જ નહી તમે સામાન્ય કોઈ વસ્તુ ના ભાવ જો કોઈ પણ શાકભાજી તમને પચાસ રૂપિયા અઢીસો વગર તો તમને મળતું જ નથી ફ્રૂટસ તો આપડાથી ખવાય જ નહીિ કારણ કે બહુ મોંઘા થઈ ગયા બીજું કે ખેડૂત રહ્યા જ ક્યાં? આપડો તો કૃષિ પ્રધાન દેશ હતો તે કૃષિ પ્રધાન દેશને બદલીને તો એ લોકો બધી કંપનીઝ લઈ આવ્યા અને બધી કંપનીઝ લાવી લાવીને બધી જગ્યાએ કંપનીઓ સેટઅપ કરી તેના ટેન્ડર કાઢે ને એવું બધું કરે ખેડૂત. પાસે જમીન જ ક્યાં છે પાણી નો અભાવ ખાતર નો અભાવ વાતાવરણ સાથ નથી આપતું એટલે આપડો દેશ તો એકદમ ખલાસ થઈ ચાલલો એટલે આવી બધી પરિસ્થિતિ લાવીને ઉઊભી કરી દીધી છે અને જે પણ વસ્તુ ગવર્મેન્ટના બધી વેચવા માંડી બી પ્રઇવેટાઈઝેશન બું પ્રઇવેટાઈઝેશન કરવા માં એટલે એના લીધે શું થાય છે કે આમ નાગરિકને જે બેનિફિટ મળવા જોઈએને એ મળતા જ નથી એટલે આ રાજકારણમાં છે ને બહુ તકલીફ છે એટલે આપણું દેશ તો હવે કયા માર્ગે ચાલે છે એજ નથી ખબર પડતી શું કેવું તમારું?
બરાબર છે ચાલો આપડે આશા કરીએ કે આવનારા દિવસોમાં કઈક સુધરે અને બધાની હાલત સુધરે ને રાજકારણમાં બી થોડા સુધારાઓ આવે કડક કાયદાઓ લેવાયને એના પર અમલ થાય ને લોકો જાગૃત થાય એટલે ચાલો કઈ નહી ફરી પાછા આપડે કોઈક બીજી ટોપિક પર ચર્ચા કરશું.
ચોક્કસ ચોક્કસ આવજો.